કેમ છો?
મજામાં તમે કેમ છો.
બસ મજામાં કેવું તબિયત પાણી તમારે
બધું સારું બધું સારું તમારી
બસ શાંતિ છે.
હા.
બોલો બોલો કેમ યાદ કર્યા?
કઈ નહી આજે બસ સાંજે આટો મારવા નીકળી હતી તો કોલેજ ના. બધા સ્ટુડન્ટ્સને જોઈને કોલેજનું જીવન યાદ આવી ગયું.
હા એ તો આમ. ઘણી જ મજા આવતી આપણેે કોલેજ લાાઈફમાં તો આપણા સમયમાં.
સાર બરાબર કેવું હતું તમારું કોલેજ લાઈફ.
ઘણી જ મજા આ હતી આમ કોલેજ નો પહેલો દિવસ આપડે દરેક વિદ્યાર્થી માટે આમ યાદગાર હોય છે. તો એના એ દિવસે પણ આપણે આમ ઘણી નર્વસ હતી હું અને ક્લાસમાં એન્ટર થઈ મેડમ ભણાવી રહ્યા હતા. ત્યારે જે મારા મિત્રો બન્યા ત એ ઘણા પાક્કા બન્યા હતા. એટલે હા એટલે ને આમ મજા આવે કોલેજમાં તો
બરાબર શાળાનું જીવન અને કોલેજ ના જીવનમાં ઘણો તફા તફાવત હોય છે કોલેજમાં વિદ્યાર્થીઓ વધુ સ્વતંત્રતા અને જવાબદારી મળે છે એ લોકોને શું માનવું છે તમારું
હા એ તો ઘણી સાચી વાત કીધી. અને શાળામાં તો કેવું તમારે ટાઈમ ફિક્સ હોય. અને તમને અ શાળાની બહાર પણ ના જવા દે ને કોલેજમાં તો કેવું કે તમારે કોલેજમાંથી પછી જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય.
સાચું કહ્યું તમેને.
હા
કોલેજમાં આપણને માત્ર પુસ્તકનું જ જ્ઞાન નથી મળતું પરંતુ જીવન જોવાની કળા અને ઘણી શીખવા મળે છે.
હા એ તો સાચી વાત છે તમારી.
નવા નવા મિત્રો બને છે નવા શિક્ષકો અને નવો અનુભવ મળે છે શું કેવું છે તને
હા સાચી વાત છે. અને કોલેજ જીવાને આમ માત્ર ડિગ્રી મેળવવાનો પણ સમય નથી હોતો પણ જીવનને આમ સમજવા સમજવાનો પોતાના જે સપનાઓ છે એને આકાર આપવાનો. અને પોતાના જે વ્યક્તિત્વને છે. એને ઘડવાનો આમ સુવર્ણ સમય હોય છે.
સાચી વાત કરિ તમે.
હા.
મને તો કોલેજ લાાઈફમાં બધાથી વધારે મારા મિત્રો જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનું ગમતું પ્રેક્ટિકલ્સ કરવાની મજા આવતી. બધા પ્રોફેસર્સ ના લેક્ચરમાં વચ્ચે વચ્ચે ટિફિન ખાવાનું
હા.
તમને શું ગમતું વધારે.
કોલેજ લાઈફમાં
હા.
મારા મિત્રોનો જે સહકાર છે ને એજ કેમ કે અમુક વાર કેવું કે આપણેે જયારે ફાઈનેન્શિયલી આમ ડીપ ડિપેન્ડ હોઈએ અને આપણી પાસે પૈસા ના હોય પણ જો તમારા મિત્રો સાથે પૈસા હોય તો એ અમુક વાર તમારો ખર્ચો પણ ઉપાડી લેતા હોય છે. એને જ હું કઉું તો આમ સાચી મિત્રતા કહી શકું. ઘણી વાર મારી સાથે એવું થયેલું છે. કે મારા મિત્રો એ મારા ખાવાના પૈસા આપ્યા છે.
એવા મિત્રો અમુક જ લોકોને મળે છે. મે બી જોયું છે.
હા એ તો સાચી વાત છે, તમારી
અને કોલેજ લાઈફમાં પછી ઘણા બધા અ પ્રોગ્રામ્સ થાય છે, એન્યુઅલ ડે હોય, સ્પોર્ટ્સ ડે હોય, કોઈ સેમિનાર હોય એમાં ભાગ લેવું બી બહુ મજા આવતી હોય એમતો
હા એ તો આમ સાચી વાત છે તમારી. એટલે તો કે છે કે આમ તમારા જે અંદરની ખૂબીઓ છે, તમારું વ્યક્તિત્વ છે. એનો આમ નિખાર થતો હોય છે, કોલેજ લાઈફમાં
સાચું કહ્યું તમે.
હા.
અને કોલેજ ના જીવનમાં શિક્ષકોનું પણ મહત્વનું સ્થાન હોય છે. તેઓ માત્ર વિષય જ નહી શીખવાડતા પરંતુ જીવનમાં આગળ વધવા માટે માર્ગદર્શન પણ આપે છે.
હા. અને હું કહું ને તો કોલેજ જીવનની આમ સૌથી સુંદર ભેટ મને મળી હોય ને તો એ છે મિત્રતા જેમ કે કોલેજ ના મિત્રો સાથે આપડે અ વિતાવેલો સમય છે, કેન્ટીનમાં થયેલી વાતો છે, પ્રોજેક્ટ પર સાથે કામ કરવું છે. પરીક્ષા પહેલાની જે તૈયારી છે, ‌ એ અને પ્રવાસની યાદો આમ જીવનભર સાથ આપતી હોય છે, તમારું શું કેવું આ બાબતે?
સાચી વાત છે હું પણ સહેમત છું તમારી આ વાત જોડે મને પણ ઘણા સારા મિ ત્ર મળ્યા છે મારા કોલેજ લાઈફમાં. એ લોકો જોડે કોઈ વિષય પર ચર્ચા કરવી હોય તો પછી કોઈ અભ્યાસ કરવો હોય એ લોકો જોડે બધા અ બધી વખતે લોકો મારી જોડે જતા મુશ્કેલોમાં પણ હેલ્પ કરી છે, એ લોકોએ મારી ઘણી
હા એ તો સાચી વાત છે.
એ વસ્તુ બહુ જ આનંદ આપે છે, મને તો
હા. અને અમુક વાર તો કેવું વધારે તો યાદ આવે આપણે જે પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું હોય કે આપણે અમુક વાર તો કેવું થાય કે પોતાનો જે પાક્કો મિત્ર હોય ને તો મોટા ભાગનું કામ આપણે એના માથે જ ઢોળી દેતા હોઈએ અને પોતે ફ્રી થઈ ને આમ એક ખૂણામાં પડી રહીએ
સાચી વાત છે, અમારા ક્લાસમાં બી છે, અમુક એવા જે આવે એમ બસ હલતા ફરતા મોજીલો મૂડ માં કશું પ્રેક્ટિકલની ચિંતા વગરે એ લોકો કોલેજમાં રહેે છે, બીજા મિત્ર પર ડિપેન્ડેન્ટ હોય. ને એમને વિશ્વાસ હોય છે, કે આ તો મારું કામ કરશે જ
હા એને હા એજ વસ્તુ એને તો કેહેવાય આમ સાચી મિત્રતા. હા. કે એને ભરોસો છે કે ભ ભલે ને એમાં પણ એનું જે સાચું મિત્ર હોય છે. એ પણ કેહેતો હોય છે, કે હું નહી કરું તારું કામ હું નહી કરું આ પણ છેલ્લે અંતમાં તો એ એ કામ કરતો જ હોય છે.
હમ બરાબર કયું તમે ને આ બધા કામથી આપ પણને કોલેજ લાઈફમાં ઘણું બધું શીખવા પણ મળે છે. ટાઈમ મેનેજમેન્ટ ટીમ વર્ક લીડરશીપની ક્વોલિટી આવે છે, આપણામાં
હા
શું કેવું તમારું
હા એ તો સાચી વાત છે અને આપણે કોલેજમાં પણ આમ વિવિધ પ્રવૃતિઓ થતી હોય છે. જેમ કે સેમિનાર લઈ લો રમતગમત લઈ લો સાંસ્કૃતિક કાર્યક્રમ લઈ લો એન એસ એસ લઈ લો એનસીસી લઈ લો વર્કશોપ એવું લઈ લો કા તો સ્પર્ધાઓમાં ભાગ લેવાની જે તક મળતી હોય છે. એ લઈ લો એટલે આ બધી પ્રવૃતિઓથી આમ વિદ્યાર્થીઓમાં લીડરશીપ લ અને શિસ્ત અને આત્મવિશ્વાસનો વિકાસ થતો હોય છે.
સાચો ક તમેને
હા એ તો સાચી વાત છે.
હમ્મ ટેકનોલોજીના સમયમાં ઓનલાઈન અભ્યાસ ડિજિટલ લાઇબ્રેરી એન્ડ પ્રઝન્ટટેેશન જેવી નવી પ્રવૃત્તિઓ પણ શીખવાનું સરળ બનાવે છે. કોલેજ લાઈફ
હા એ તો સાચી વાત છે. તમારી
તમારું માનવું શું છે. ડિજિટલ અભ્યાસ સારું છે. કે પછી ઓફલાઈન અભ્યાસ સારું છે.
ડિજિટલ તો મારા મતે બહુ સારું ના કહેવાય અમુક એના ફાયદા છે. પણ અમુક વાર કેવું બાળકો આમ સારી રીતે ડિજિટલી ભણી નહી. શકતા કેમકે જો એનું ધ્યાન વધારે ફોનમાં હોય કે ટીવીમાં હોય એ રીતે લઈ લો ને તો એ વધારે આમ સોશિયલ મીડિયા છે એ તરફ આકર્ષતા જાય છે. અને સારી રીતે પોતાના ભણવા ઉપર ફોકસ નથી કરી શકતા
સાચું કરું તમને ટેકનોલોજી નો ઉપયોગ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ સો સોશિયલ મીડિયા પર વધુ સમય બગાડવાથી અભ્યાસ પર પણ ખરાબ અસર પડી છે.
હા એ તો આમ સાચી વાત છે. અને કોલેજમાં તો કેવું કે કેટલીક વાર કામ ખરાબ ખરાબ ફ્રેન્ડ સર્કલ હોય ને અથવા બિનજરૂરી પ્રવૃત્તિઓના કારણે પણ વિદ્યાર્થીઓ પોતાના લ લ થી દૂર થતા જાય છે.
સાચું કર્યું તમે કોલેજના જીવનમાં શિસ્ત અને નિયમિત પણ ખૂબ જ જરૂરી છે.
હા સાચી વાત છે. એટલે આમ કોલેજ તો કોલેજ જીવન એ તો આમ કારકિર્દી બનાવવાનું સૌથી મહત્વપૂર્ણ સમય છે. કેમકે આ સમય દરમિયાન આપણે નવું શીખતા હોઈએ ઇન્ટર્નશીપ કરવી પુસ્તકો વાંચવા કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરવી પછી પોતાનું પર્સનલ ડેવલપમેન્ટ કરવું. એટલે આ બધું ઘણું શીખતા હોય છે એટલે એના લીધે આપણે પોતાનું જે ફ્યુચર છે એ પણ બ્રાઈટ બનાવી શકતા હોઈએ છીએ.
સાચું કહ્યું હું પણ એજ માનું કે કોલેજ માત્ર ડિગ્રી મેળવવાનું સ્થળ નથી. પણ અહીંયા વ્યક્તિનું વિકાસ નેતૃત્વ વ્યક્તિત્વ અને ટીમ વર્ક પણ શીખવા મળે છે.
હા અને કોલેજના દિવસોમાં જે આપણે કરેલી મહેનત છે. એ જ આપણા ભવિષ્યની આમ સફળતાનો પાયો બનતી હોય છે.
સાચું કઈ કોલેજમાં જે મળેલું અનુભવ છે. ભવિષ્યમાં એ જ નોકરી વ્યવસાયનું જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી બને છે. શું કેવું છે તમારું?
હા એ તો સાચી વાત છે. એટલે આમ જોવા જઈએ તો કોલેજ લાઈફ એટલી ખરાબ નથી હોતી. પણ જો એને આમ યોગ્ય રીતે જીવવામાં આવે ને તો તમે પોતાનું જે કરિયર છે એ ઘણું જ સારું બનાવી શકો છો.
સાચું કહ્યુ તમે મારા મતે તો કોલેજ જીવન આપણને આત્મવિશ્વાસી, જવાબદાર બનાવે છે. અહીંયા જે પણ આપણે આપણા ભવિષ્ય મુજબ મજબૂત શરૂઆત કરીએ છીએ.
હા એ તો સાચી વાત છે. અને કોલેજ નો સમય ફરી પાછો આવતો નથી એટલે આપડે તેનો દરેક દિવસ છે ને શીખવામાં વિકાસ કરવામાં અને સારી યાદો બનાવવામાં પસાર કરવો જોઈએ.
હા મેં તો એ માનું છું કે કોલેજ જીવનની જે યાદો છે, મિત્રો છે અને શિક્ષકો જે જીવનભર આપણને દિલમાં રહી જાય છે.
હા વાંધો નહીં સારું સારું ચલો
હા તો સારું ચલો મળીએ પછી
મળીએ પછી આપણે